હલો
હાલો
હા બોલો
હા જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ બસ મજામાં જ છું તમે કેમ છો
બસ મજામાં જો આ હું કઈ નઈ મેમ આજે હું તમારી જોડે ઓનલાઈન અને ઓફલાઈન અ શોપિંગ માટેની વાત કરવા માંગુ છું. તો તમારી પાસે સમય છે?
હા બોલો ને. હલો, હલો
હેલો, હેલો ઓનલાઈન શો પિંગ કેમ બધું સારી છે એ વિષય પર માર અ હું જાણવા માંગુ છું.
તો ઓનલાઈન શોપિંગ એ એટલા માટે જરૂરી છે કે આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે. આજે મોબાઈલ અથવા લેપ ટોપની મદદથી આપણે ઘરે બેઠા જ દુનિયાભરની વસ્તુઓ ખરીદી શકીએ છીએ.
હમ્મ, હા બરાબર છે. હા અને સમય બી બચે છે બજારમાં જવું નથી પડતું. ટ્રાફિકમાં લાંબી લાઈનમાં ઉભા રહેવું નથી પડતું. અને થોડાક જ મિનિટમાં આપણો ઓર્ડર થઈ જાય છે.
હા, એ વાત તો સાચી છે. પણ ઓનલાઈન શોપિંગ જેટલી જ લોકપ્રિય હોય છે પણ તેના કરતા બી સારી ઓફલાઈન શોપિંગનું મહત્વ છે. અને એનું મહત્વ ઓછું પણ નથી થયું. તમને કેમ ઓનલાઈન શોપિંગ વધુ ગમે છે?
ઓનલાઈન શોપિંગમાં કેવું આપડો ટાઈમ બચે છે એક તો બરાબર અને હ આપણે કેવું કે બઉ દોડા દોડ નથી કરવી પડતી. કે મોબાઈલથી કે ગમે તે રીતે તમે એને નોંધાઈ દો તો તમારા ઘરે બેઠા વસ્તુ આઈ જાય છે.
હા, એ સાચી વાત છે પણ હું જોવા જાઉં ઓફલાઈન શોપિંગના મત મુજબ તો એનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વસ્તુને ખરીદતાં પહેલાં આપણે જોઈ શકીએ છીએ. અડી શકીએ છે અને ચકાસી શકે છે કે વસ્તુ કેવી છે કેવી નહી. કપડાં હોય તો ટ્રાય કરી શકાય મોબાઈલ હોય તો હાથમાં પકડીને જોઈ શકાય. અને ફર્નિચરની ગુણવત્તા પણ ચકાસી શકાય. તો ઓફલા ઓનલાઈન શોપિંગમાં શું તમે એવું કરી શકો? તમે જોઈ શકો કપડાંને ટચ કરી શકો તમે એવું ના કરી શકો તો તમને કેમ ગમે ઓનલાઈન શોપિંગ?
અ ઓનલાઈન શોપિંગમાં એવું હોય છે કે બધું અ ઘરે બેઠા જ બધું જોવા મળી જાય છે. ક કઈ સાઈઝ છે, કેટલી કિંમત છે. કે અલગ અલગ બ્રાન્ડેડ હોય છે. કે જે ગ્રાહકો પોતાની જરૂરીતા મુજબ પસંદ કરી શકે છે. એટલે એમ થાય કે ઓનલાઈન શોપિંગ સારી છે.
હા. એ તમારી વાત સાચી કે આપણો ટાઈમ બચાવે છે આપણે જયારે મંગાવવું હોય ત્યારે મંગાવી શકાય પણ અ અમુક ટાઈમ ઓનલાઈન શોપિંગમાં કેવું હોય છે કે આપણે જે પ્રોડક્ટ જોઈતી હોય જે વ સ્તુ જોઈતી હોય એ આઉટ ઓફ સ્ટોક હોય એટલે કે તે ત્યાં પૂરતા પ્રમાણમાં ના હોય તો આપણને ના મળી શકે જ્યારે ઓફલાઈન શોપિંગમાં આપણને જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ તરત જ મળી જાય છે ડિલિવરી માટે દિવસો સુધી રાહ જોવાની જરૂર નથી જયારે ઓનલાઈન શોપિંગમાં તો આપડે અઠવાડિયા અઠવાડિયા ની રાહ જોવી પડે છે કે અઠવાડિયા પછી આવશે આપણી વસ્તુ એમ
અને ઓનલાઈન શોપિંગમાં બીજું જોવા જઈએ ને આપડે તો એમાં પ્રાઈઝમાં કમ્પેરિઝન હોય છે અલગ અલગ વેબસાઇટ ઉપર જુદી જુદી કિંમતો હોય છે કે જ્યાં વર્ષો સુધી આપડે વસ્તુ સસ્તી ખરીદી શકીએ છે તમારું શું કેવું છે ઓફલાઈન માં
અ ઓફલાઈનમાં તમ તમે કીધું એ સાચી વાત કે ઓનલાઈનમાં ઓછા ભાવે આપણને સારી વસ્તુ મળે
પણ આ ઓફલાઈન શોપિંગમાં આપણને અમુક વસ્તુ મોંઘી મળે અમુક વસ્તુ સસ્તી મળે નો ડાઉટ પણ આપ પડે એ વસ્તુને પારખીને લઈએ આપણે તપાસણી કરીને લઈ શકીએ એ આનો એક મોટો ફાયદો છે કે આપણને કોઈ વસ્તુ નુકસાન થયેલી ના મળે જ્યારે ઓનલાઈન શોપિંગમાં જોઈએ તો અમુક વસ્તુ કોક ટાઈમ આપણને નુકસાન વાળી મળી જાય છે અમુક વસ્તુ ખોટ ટી મળી જાય છે આપણને તો એવું ઓફલાઈન શોપિંગમાં થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે
હ અને બીજું કવું ને તો આપડે આજે ધારો કે તહેવારો આવે છે નવરાત્રી આવે દિવાળી આવે કે આજે આપડે પંદરમી ઓગસ્ટ હોય ત્યારે આપણને એ લોકો કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ ઘણા સારા આપે છે ફેર હોય છે એમાં એ ગ્રાહકો ને ઓછા પૈસામાં એ લોકો વસ્તુ વેચતા હોય છે તમારું શું કેવું છે એ બાબતે
હા એ વાત તો સાચી છે પણ ઓફલાઈન શોપિંગ નો બીજો ફાયદો એ છે કે દુકાનદાર દુકાનદાર સાથે આપડે સીધી વાતચીત કરી શકીએ છીએ જો કોઈ પ્રશ્ન હોય તો તરત જવાબ મળે છે અને ઘણી વાર ભાવતાલ કરીને સારો ભાવ પણ મળી જાય છે અમુક વાર ઘણી વખત ઓનલાઈનમાં ફોટામાં વસ્તુ સારી લાગે છે પરંતુ વાસ્તવમાં અલગ હોય છે ઓફલાઈન શોપિંગમાં આવી સમસ્યા નથી થતી કારણ કે ગ્રાહક ખરીદી પહેલા વસ્તુ જા તે જ તપાસે છે અને તેને જો અ કોઈ ઇનકેસ વસ્તુ ના ગમે તો તેને તે તે જ ટાઈમે બદલાઈ શકે છે અથવા તો તેના ઓર માં બીજી વસ્તુ લઈ શકે છે અને અ કસ એના દુકાનદાર સાથે વાતચીત કરી શકે છે કે શું છે કેમનું છે
અને ઓનલાઈન શોપિંગમાં કેવું હોય છે કે આપડે કસ્ટમર રિવ્યુઝ જોઈએ છે એનું રેટિંગ પણ જોઈએ છે એટલે બીજા લોકો વસ્તુ વિશે શું હોય અ બીજા બીજા લોકો એ વસ્તુ વિશે શું અનુભવ કરે છે? તે પણ આપણને જોવા મલે છે ઓનલાઈન માં... અને યોગ્ય આપણેે એ નિર્ણય એ વસ્તુ લેવા માટે આપણે લઈ શકીએ છ છે કે આ વસ્તુના... આ લોકો એ આટલા રિવ્યુ આપ્યા છે તો આ વસ્તુ આટલી સારી હશે. તમારું શું કેવું છે એ બાબતે?
હા એ વાત તો સાચી છે કે રિવ્યુું થ્રૂ આપણે જાણી શકીએ કે વસ્તુ સારી છે કે ખોટી છે. કેવી વસ્તુ છે કેવી નહી પણ.. અ ઓનલાઈન શોપિંગનો એક ગેરફાયદો છે કે તેનાથી આપણે આપણે આપણે બહાર જવા... નથી મળતું શોપિંગ કરવા જયારે ઓફલાઈન શોપિંગ... શોપિંગમાં કેવું હોય છે કે આપણે પરિવાર કે મિત્રો સાથે શોપિંગ પર જવું... પણ એક આનંદદાયક અનુભવ છે. શોપિંગ માત્ર ખરીદી નથી પરંતુ... એક સાથે સમય પસાર કરવાની પણ એક તક છે અને બીજી વાત કે ઓનલાઈન શોપિંગ... સ્થાનિક વેપારીઓને પણ મદદ કરે છે. જ્યારે આપણે સ્થાનિક દુકાનમાંથી ખરીદી કરીએ છીએ. ત્યારે આપણા શહેરના નાના વેપારીઓને રોજગાર મળે છે, અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે. એટલે કે આપણા આપણા જે... ત્યાંની ઈન્કમ વધે છે આપણા જ ત્યાંના પૈસા વધે છે જેથી લોકોને... પૈસા મળી રહે છે પૂરતા પ્રમાણમાં...
અને ઓનલાઈન વેબસાાઈટમાં અ રિટર્ન રિપ્લેસ... મેન્ટની પોલિસી બી હોય છે. જો વસ્તુ પસંદ આપણને ના ગમે તો આપણેે એમાં ખા અને વસ.... વસ્તુની અંદર કદાચ ડિફિકલ્ટી હોય તો આપડે એ વસ્તુ પાછી બી મોકલી શકીએ છે. તારો કે કસું કલર નથી બરાબર. કે વસ્તુમાં કઈક ફાટી ગયું છે કે, ગમે તે હોય નુકસાની હોય. તે એ લોકો પાછું રિટર્ન લઈ લે છે. તમારું શું કેવું છે એ બાબતે...
હા એ વાત સાચી કે તેમાં રિટર્ન પોલિસી હોય છે પણ અમુક વેબસાાઈટમાં રિટર્ન પોલિસી નથી હોતી. અને રિટર્ન પોલિસી ખાલી સાતથી ચૌદ દિવસની વચ્ચે જ હોય છે. અને ઓનલાઈન શોપિંગમાં અમુક લોકો કેવું કરે છે. કે જયારે એમને કપડા જોઈશે ત્યારે એ લોકો મંગાવશે. લઈ લેશે અને પહેરી લેશે અને જયારે એમનો કોઈ પ્રસંગ પતી જશે તો એ કપડા રીટર્ન... રિટન કરાઈ દેશે. તો આ એક આ એક નથી સારી બાબત કે આપણે આવું ના કરવું જોઈએ. કે જયારે એજ વસ્તુ બીજા કોઈને મળે તો એ ખરાબ રીતે મળે અને તેનાથી તે લોકો... આપણું રિવ્યૂ ડાઉન થાય. અને ઓનલાઈન શોપિંગમાં ક્યારેક ફ્રોડ ખોટી ડિલિવરી અથવા પેમેન્ટ સંબંધિત સમસ્યાઓ... થઈ શકે છે. ઓફલાઈન શોપિંગમાં આવી શક્યતા ઘણી ઓછી હોય છે. જો વસ્તુમાં કોઈ ખામી હોય તો દુકાનમાં જઈને તરત જ બદલાવી શકાય છે. ઘણીવાર ઓનલાઈનમાં રિટર્ન પ્રોસેસ લાંબી અને મુશ્કેલ હોય છે.
હા અને ઓનલાઈન ના આપણને કોરોના દરમિયાન અ કોરોના... કોરોના દરમિયાન આપણને ખૂબ ઘણી મહત્વ અ ઘણું આમ કામમાં આયુ તું વસ્તુ... કે આપણે ઓનલાઈન શોપિંગ કરતા હતા. ઘેર બેઠા દવાઓ... કરિયાણું. અને આપણે જરૂરિયાતનું વસ્તુ ઓનલાઈન આપણે મંગાવી શકતા હતા તમે શું કેહેશો?
હા. ઓનલાઈન શોપિંગ એ કોરોના ટાઈમ પર બહુ જ મહત્વની હતી. તેણે બહુ જ મહત્વનો ફાળો આપ્યો. છે તે આપણા બધાને બહુ જ ઉપયોગી રહી છે કે આપણે બહાર નતા જઈ શકતા અને એણે આપણને... આપણી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી છે તો તેના માટે હું એવું ના... હું એવું માનું છું કે ઓનલાઈન શોપિંગ સુવિધાજનક છે. પરંતુ જયારે ગુણવત્તા, વિશ્વાસ અને ખરીદીનો સાચો અનુભવ જોઈએ. ત્યારે ઓફલાઈન શોપિંગ વધુ સારી સાબિત થાય છે કારણ કે ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ થવાના ચાન્સીસ વધાર છે. ખોટી વસ્તુ આવવાના ચાન્સીસ વધાર છે. પરંતુ ઓફલાઈન શોપિંગમાં આપણે જાતે રૂબરૂ આપણી આંખોથી એ વસ્તુ જોઈને લાઈ શકીએ છીએ. જેથી ફ્રોડ થવાના ચાન્સીસ બઉ ઓછા છે.
બરાબર છે. પણ ઓનલાઈન શોપિંગમાં આપણને એમ થાય કે ટાઈમ આપણો બચતો હોય. અને વસ્તુ આપણને સારી મળતી હોય તો ઓન ઓનલાઈન શોપિંગ થઈ શકે ખરી ને.
હા ઓનલાઈન શોપિંગ થઈ શકે પણ જયારે તમારે એ વસ્તુની જરૂર અઠવાડિયા બે અઠવાડિયા પછી હોય, હવે જો તમારે કોઈ વસ્તુની જરૂર રૂબરૂમાં જ છે તમારે તાત્કાલિક કોઈ વસ્તુ જોઈએ છે. તો તમે ઓનલાઈન શોપિંગ ના કરી શકો, કારણકે હવે કાલે તમાર વસ્તુ જોઈએ છે. તો આજે તમે ઑર્ડર કરશો તો કાલે તમને એ વસ્તુ નહીં મળી રહે. તો એ પછી કશા કામનું નથી. અને ઓનલાઈન શોપિંગ સારી છે નો ડાઉટ કે તેનાથી આપણો ટાઈમ બચે છે. પણ ઓનલાઈન શોપિંગમાં વસ્તુઓ આવતા ખુબ જ વાર લાગે છે જયારે ઓફલાઈન શોપિંગમાં આપણે થોડો ટાઈમ આપણો વેસ્ટ કરીશું, તો તરત વસ્તુ આપણી પાસે હશે. હલો, હલો
હા હા
હા હા આવે છે, તમને મારો આવે છે?
હા હા આવે છે. હ હું એટલું જ કહીશ આજ આજના ઝડપી જીવનમાં ઓનલાઈન શોપિંગ સમય, પૈસા અને મહેનત ત્રણે બચાવે છે તેથી મારા મારા મત મુજબ તો ઓનલાઈન શોપિંગ વધુ સારી છે.
ત હા. એ વાત સાચી છે અને હું એવું કહેવા માગું છું કે ઓનલાઈન શોપિંગ આપણને સુવિધા આપ પે છે નો ડાઉટ, પરંતુ ઓફલાઈન શોપિંગ આપણને વિશ્વાસ, સંતોષ અને વધુ સારો ખરીદીનો અનુભવ આપે છે તેથી મારા મત મુજબ ઓફલાઈન શોપિંગ વધુ સારી છે.
બરાબર ઓકે હ. તમે ઘણું સ સારું સમજાવ્યું, ઓનલાઈન ઓફલાઈન વિશે. થૅન્કયુ.
થેન્ક યુ.
બાય.
બાય જય શ્રી કૃષ્ણ.
જયશ્રીકૃષ્ણ.